આવે અવાજ?
આવે આવે.
હમ હમ. હું કરે?
કઈ નહી ભાઈ એક ગાડી લેને નીકળેલોશે.
બરાબર.
હા.
એ પછી જાવાના છે એટલે ચલ ને હમણાં કરી લેમ. કેમું થિયુ?
કાય ની.
હા હા. મેં કરું કઈ થીયોગ હું ગાડી લેને કે
નીરે એવું કઈ નહી મેં કલચ દાબેલો મારે એક હાથમાં ફોન એમ કલચ વાળો હાથ પેલામાં રહી કે નહી. એટલે આગળ જાય ગાડી એમ.
ગેર
હમ. હમ.
પછી રવિવારે હું કરવાનો?
કાલે કાલેજ રવિવાર.
કાલે કેથે ફરવા જવાનું એવું રેતે તો પાસુ પારનેરા હલો અવાજ બરાબર
ની ની જવાનું આવે આવે ની ની જવાનું કાલે ઘેરના કામ કરવાના છે. દર રવિવાર ફરવા જયા કરે તો તો ઉદ્ધાર કરે મમ્મીઓ.
ઇન્ટર્નશીપ માટે કઈ વિધું કે નહીં?
ઇન્ટર્નશીપ માટે કોઈને પૂછવા પડે મેં અગાડી પૂછતા હમણાં તો કોઈ મળે જવુંને તો કોઈને મેં પૂછું જ નહી.
હા.
પૂછવા તો પડે જ કેમ કે સેમ ફાય એ તો પતી જવાનું હમણાં દોડતી દડતી હમણાં દોડ આવી જ હ.
હમણાં જ એક્ઝામ આવી જાય ને.
હમ ના પેલી પેહલા આપડી સ્ટાર થાય.
હા.
એટલે કી આપડી ઇન્ટરનલ પથ ને પછી થી આપડી એક્સર્નલ એક બે દિવસમા પાંચેક દિવસની અંદર પછી આવી જાય.
હલો.
એટલે એટલે ફટાફટ ફટાફટ બધું કરું નઈ આવે.
હજુ અવાજ અવાજ કટ થાય ને.
નહી તારો મને હભરાય તારો મને મારા તને સંભળાય મારો તને સંભળાય હા નેટવર્ક પ્રોબ્લેમ ના લીધે સાતું હતું.
હોય શકે.
ટાવર ની પકડે ને એટલે.
હા.
કટા રહેયા કરતે. આજે તો નિઈ જાઉ ન તો પણ કહી ઘરે બે બ બે હને બ કન્ટટાતે. કામ કરાવશે એટલે પછી ગીયો.
એફઆઈ વાળા ની બી સ્ટાર્ટ થઈ જવાની.
મંગળવારથી ને એસ વાઈ ની તો સોમવારથી.
પાઈ વાળ આવતા હશે.
હમ બધા કેટલા નીચા હા.
હમ તેવું જ રહ્ હમણાં હુંજ જનરેસન થાય.
અમુક બહુ ઊંચા જેવા ને અમુક બહુ નીચા જેવા.
ચાઇનીઝ જેવા આપડે દેખા પછ આગળ જતા ત્યા કે એ લોકો બટકાઈ. જ રહીને ચાઇના વાળા.
હમ પણ એ લોકો બ હરખાન મોડા હરખાન દેખાય છે.
હા ઓળખાઈ બી નહી ને.
હમ. ભાઈ કોણ કોને કોણ કોણ ને મળ્યું તો કેવી રીતના ખબર પટ્ટી. જવા પડે ફરવા આવે કે છે.
ગેમમાં ક્રિકેટમાં ભરીએે ને
હ કોટા મને ક્રિકેટ કોટા આવે ક્રિકેટમાં તો.
તો કેમાં તુરા ક્રિકેટ માં જ ભરાય ભાઈ.
એ જ હ બીજું તો હું સ્પોર્ટમાં તો.
તે સ્પોર્ટમાં તો ક્રિકેટ જ‌.
હા બીજે ત કઈ હ જ નનીં રમત ગમત માં.
છે ને અહે અહ ઘણું ફુટબોલ ત રમાડતા છે ને.
મે એવું કઈ રમેલો નહી મળે. અરજવું કોઈ રમે ક્રી ક્રિકેટ ને એવું રમમે પણ પછી મેં નવમામાંથી છોડી મૂકેલું તો પછી છોડી જ મુૂકેલું.
તે એવુજ છે રેય મેં ભી સોડી જ મૂકેલું પણ અમુક વાર રમું.
હમણાં તો બેટ પકવાનું ભી ભૂલી ગેલો હોય. ભૂલી ગેલો ની ભૂલી ગેલો હે ને ભૂલી જ ગેલો અને બોલિંગ તો મોડે લાગતા લાકતા આવડતી હતી જ ની.
હવે તદા પથળા ખુદવા રહી આજે.
એ બધી રમતમાં તો હવે એ બધી રમતમાં રહી રહી જવા પડે.
લીંબુ ચમચી રે મેડલ ને
તેજસ તેજસને પણ તેજસને પ્રખાણ. ખાલી એતો પોતાને વા પોતાને એજો એન્જોંગને સારું પેલું રેય.
ક્યાં બીજી કોલેજ માં તો મેડલ બી આપે
આપડી કોલેજ માં ની આપે ને પણ.
તેજ પ્રોબ્લેમ છે, એમ આપવા જોઈએ કે, તો આપણને મોટિવેશન મલે. ઘેરે દેખાડાય કેવી કે, મેડલ જીતી આઈવો એમ.
હમ્મ કે હા અમે બી કઈરુ મે આ મારેલો તો મને આ માણહ હે એવોર્ડ આઇપો મેડલ આઇપ
હા એવું લાગવા જોઈએ એમ બધાને.
હમ્મ ઈનામમાં આ મળ્યું એમ કહેવાય કે ની.
તેજ તો સે એમ. હવે તો આપડે કોલેજમાં કઈ રહી જ નઈ. તો પેલું બી રાખવા પડે હું કેય. ને આપડે કોલેજમાં પણ ટોપ મારે તેને લિસ્ટ લગાવા પડે.
અચ્છા, હ પ એ લોકો તો પેલું પેલુ શો ટિફિએ સર્ટિફિકેટ આપે ને પેલું ટી એ લાસ્ટ છે એમ છે પેલું. તેઓ ખબર નહી સેલી સેલિબ્રેટ કરીને આપે કે નહી આપે તો ડાયરેક્ટ લા આપડે તો લાયબ્રેરીમાંથી. તે લઈને લેવા જાવાનું.
આા તો નઈ મજા આવે ભાઈ આ સેલિબ્રેટ કરવા પડે આણે ટોપ મારી દીધું આણે આ કરી દીધું હું કે.
હ
તો જીક મજા
તેજ ને તો મજા આવે એમ. અને આપડે તો બધું પલે એટલે ને આપડે હુ બધાને લેક્ચર ચાલતાએ ને તઈ થી ફેરવેલ બધા આઇ પેલું અહીં જ. પેલો કયો પેલો એને હું કેવાય તે તઈ થી ચાલતું રઇ એને. એન્યુઅલ ડે કે કયો કે હ એન્યુઅલ ડે એતે પેલો તે બધું રાખે તે એત તે બધું આપડે જોવાનું ત રઇ જાય એ લોકો તો લ લેક્ચર લયા કરે તાર ઈ.
એન્યુઅલ ફંકશન પણ આ
લેક્ચર ભી લે ને પહી તા ભી જાવાનું તો પહી તે બે મેળ કા હાથે જ.
બધાએ લખવા પડે પેલામાં. .
તેવું જ લખવા જ પડે બધા આ વખતે તો આપડા વાળો બેચ છે. આ વખતે તો આપડે વાળા બેચ છે તો હવે ખબર નઈ કેમક મજા આવતી છે તે.
આપણને તે એ બી ન ખબર કે હજુ હુંધી ટોપ કોણ કરતું છે આપણી કોલેજમાં. આપડા બેેજ ને.
હમ્મ.
એ બતાડવા જ્યાં કે નઈ તો કઈ કોલેજ બી
તેજ ને બતાવે તો ખબર પડે કે નહી એમ જ થોડી ના પડે આ લોકો તો બતાવે બી નઈ.
યુનિવર્સિટીમાં બતાડતા હોય ને.
હમ્મ તાહ કદાચ બતાવતા હોય તો ખબર ની.
તારતા જ હોયહ. મોસ્ટઓફલી કોલેજમાં એવું બતાડે રે
હા આપડી કોલેજ માં ખબર નહિ કેમ તે
અસલ કોલેજ એટલે અસલ.
એ તો સે સલ
તો ઓ.
આ તો તે, તે જ અહે દેવલાને બે જણા કર્યા કરતા તા.
પણ દેવલા વને કયરુ કે ની?
તે મને જોઈને કેતા અતા કે કરીએ એવું કે પસી ખબર ની કઈ ની કરવાના તો કદાચ.
હા. એક દાખવો ને વાત કરાઈ કે ની આમ.
એ ભી સે.
અહે. ટા ટ્રાય તો
એમ તો એમ તો ઈ લોકો કરે પણ અવે ખબર ની.
એખાદ ટાસ્ક પૂરો કરી જોવાનો સે.
હેં
પસી મળે તો ઠીક ને તો કાય ની.
બો ખતરનાક માણસ.
એટલે મલે તો ઠીક ની તો ની મલે તો પસી હું કરયે એમ.
અરે પણ કીધેલ કીધેલું તો ખરું. તઈ હો તું આવું કરે હારા, હારું લાગે કે?
ચાલ ની કરા, ચાલ ની પુ કરી તો જોવા પણ
હમમ હમમ. ટોપિક ચેન્જ કર તું, ટોપિક ચેન્જ કર તું.
હું ટોપિક ચેન્જ કરું.
હા તો વરી કરવા જ પડે કે ની ટોપિક ચેન્જ. એ તે ગાડી બો છે જાયા કરે પછી.
એક તો માઇક માં કાય બોલવા લાગી ગયા. આ બાજુ કથે એકાદ કપનીમાં
હા આ જ તો એસ્કે પર કઈ અતું.
હું અતુ?
બે કે ત્રણ લેક્ચર તો તે તા ચાલ્યા જ કરતું તું બ્રેકમાં ગીયા ત્યારે ભી તા ચાલ્યા જ કરતું તું હું અતુ તે દેવલા ને કિધું ચાલ જાએ એ જોવા એવું તો તે કેય કે ની, ની જવા દીધું લેવડાયટા તો એવું કેય તો. બધું લે, કઈ લેવડાટેની બધા તે તો જાયા તો કરે એવું તો પણ એની અવે ફાઇટ ફાયટી એટલે એને અવે ની ખબર અવે.
જવા તો જોઈએ.
એને ના પાડી ની જવાના એવું કેય એટલે પસી મે કીધું હારું ચાલ ની જાય એવું. તો પસી કેન્ટીન હુધી ગીયા ને પહા વળી ને પછી ક્લાસ માં જાયા કયરુ.
પસી તે બાજું ગીયા કે ની?
એમ કે ભોમી ખાવા બેહેલો અતો.
હા એક પાસતર ડેલી આવે ને?
હા એ લોકો તો ડેલી જ લાવે ને, ડેલી જ ખાય.
રૂમ બાંધલી
એ રેય ને ની એના દોસ્તાર ને એ લોકો બધા રેતા અહે ફ્રેન્ડને. બેનપણીને એ લોકો, બીજા તો ખબર ની.
તો ખાલી ચાલ તો પસી.
હા ચાલ.